હેલો, કેમ છો? બસ બસ મજામાં.
હમ હું પણ મજામાંજ. કઈ નહી બસ આ બેઠી હતી તમે બતાડો શું ચાલે છે? મેં સાંભળ્યું
ચાલતું છે બધું મજામાં જ ચાલતું છે.
હા હ નહી મેં સાંભળ્યું તમે અરે મા ત્યાં બહુ વરસાદ છે એટલે તો મળ બલકુલ ખરાબ થઈ ગઈ છે.
એટલે વરસાદ આવ્યો ત્યાંથી થોડક મોસમ થોડોક ઠંડક થઈ ગયો બાકી તો બહુ તાપ હતું ને બધું બહુ ગરમ થઈ ગયો હત મોસમ.
સાચું કીધું, ત મેં સાંભળ્યું કે તમે જોઈન કરી છે તમે
હા હમણાં રીસેન્ટમાં જીમ જોઈન કર્યો હતો કેમ કે ફ ફટનેસ માટે હમણાં હું એટલું બધું લોકો એમ સિરિયસ નહી લે મને બી એમ હતું પહેલાથી. એટલું બધું કઈ નહી હોય એ બધું ને મારા દોસ્તાર જતા જ ત જેન. એ લોકો મને કેહેતા હતા કે ભાઈ જીમ જોઈન હારું છે. પણ મેં એટલો બધો સીરિયસ નથી લેતો. કે પછી હમણાં એમ ટાઈમ આવી ગયો એમ લાગે મને થોડો બોડી વોડી કઈ બનાવવામાં કેમ કે ફિટનેસ થી બોડી બી એ એમ નથી કે બોડીજ બનાવવા મા એ તમે એટલે હેલ્ધી રહો ને તમે થોડોક તમારું થોડુંક એમ બોડી લોન. એમ તમે જે ડેલી જીમ જાઓ ફવાર માં તમે આખો જ દિવસ આમ. કરી એ હા એજેટિક લાગે તો હું આપણે કામ કરવા મજા આવે બોડીને બી થોડુંકમ તમે એ આપો બોડીને ભી થોડો સ્ટન્થ આપોને બોડીને થોડોક એમ કરો તો સારું રનિંગ કરવાથી થીડ જીમ જવાથી રનિંગ. તો આપડા થી થાય નહી કેમ કે હવા હ કોણ ઓછીાય એક ટાઈમ પર જીમ થઈ જાય કેમ કે બધા દોસ્તાર જાય પછી રનિંગ થઈ ગયું આપડે યોગા થઈ ગ પછી બધું બધું છે એનાથી આપ બોડી ફિટ થાય તમે કઈ કરો એવું કઈ
હા હું કરું ને અને તમે જો તમારી ફિટનેસ પર તમે ધ્યાન આપી રહ્યા છો ને તો એ ખુબ ખરેખર મહત્વની વાત અને હું પણ છે ને કરું છું હાલો હમણાં એ. હાલો.
હા બોલો ને અણા ચાલે.
હા હા આું ક છું કે તમે તમારી ફિટનેસ પર જે ધ્યાન આપી રહ્યા છો ને એ ખુબ જ સારી વાત છે. કળાતું છે. હમ અને એ ખરેખર મહત્વની હ મહત્વ બધ એ વાત છે. હું પણ છે ને લાસ્ટ. બરસ ભરથી હું પણ છેને જીમ જાઉ અ જીમ જવાનું. ફક્ત એવું નથી કે આપણું વજન ઓછું થાય છે પણ એનાથી છે ને આપણને જે બોડીમાં જે સ્ટ્રેસ હોય છે. એ બધું આપણો ઓછો થઈ જાય છે. હા અ એ. કે આપ આપણા શરીર માટે આખા દિવસમાં એ કલાક તો આપવો ત ભીજીી જાવાગા કરો હા. એ કે ભલે તમે સવારે દોડવા માટે જાાવ તમને ક કરો. એક કલાક તમે તમારા શરીર માટે આપ જોઈએ અને હાલ
હા બોલો નને.
અને ઘણા લોકો એવું માને છે કે ફિટનેસ એટલે માત્ર છે ને વજન ઘટાડું. પણ મને એવું નથી લાગતું.
એવું એ ને એ વાત તમારી હાચી. ફિટનેસ એટલું એજ નથી તમારું વજન ઘટાડું વજન બાવવા માટે બી પબ્લિક જશે પબ્લિક જાય જીમમાં. એ હેલ્ધી રહેેવા માટે પબ્લિક જાય. હલ્દી એલ્દી. એ બોડી બોડી બનાવવા માટે ને બધું સ્ટ્રેસ જે લોકે ફીલ એ લોકે બી આવે ને મારા જી જીમ માં તો એક સાઈઠ વર્ષ ના અંકલ છે. એમને તો કઈ એટલી બોડી એટલી હારી ને એમનો તમે એ ભાઈ એ ભાઈ એટલે અંકલ છે મારો અંકલ એટલે બહુ ટાઈમ થી એને જોતો જોતો એના તે વાત કરી અથવા એને જોઈને તમે કહી નહી શકો કે વાય એ અન્ક કલ સાઠ વર્ષના છે. અમને તો એમ જ લાગે પિસ્તાલીસ ને પચાસ ના અંદર જ હશે એક દિવસ બાત કર અંકલ કે દાદા સાઠ વર્ષનો અમે બી એમ શોખ થઈ ગયા કેમ કે જીમ શું કરે આપડી બોડી જે છે ને એને થોડોક સાફ રાખે અનેને એનાથી આપડે બહુ યંગ દેખાય. જીમ જે લોકો કરે ને એ લોકો થોડક બોડી એમ સાફ દેખાશે બધ બો એ મેં જેટલા લોકો ન જોયું ને એટલે મારો એક દોસ્તાર છે એ અથરા અઠ્ઠાવીસ વર્ષનો છે એમ દેખાય નહી અઠાવીસ વર્ષનો એ બાવીસ તવીસ વર્ષ નો દેખાય.
તો એ તો છે જો અહ મેં મેં કહું કે આમ જીમ જાઉં એવીય માત્ર છે ને અહ ફિટનેસ ના છે ને શરીર અને બંને ને સ્વસ્થ રાખવાનું હોય છે. અને જો રોજે રોજે તમે એક્સરસાઇઝ કર તો તમે ફિટ રહેશો તો છે તમારા અંદર પોતે છે આત્મવિશ્વાસ વધશે અને ઝડપી થી છે તમે કામ પણ કરી શકશો અને દિવસભર તમે દાજગી પણ અનુભવશો.
તમારી વાત સાચી છે એ તો. ને બે એક ક જો એક વાત પર ડિસ્કસ કરવા માંગુ તમારીથી એટલે જે છોકરી લોકો એમ સોચે કે જીમ છોકરીઓ માટે નથી તો એ વિષ પર તમે શું કેવા માંગો? તમારો અવાજ ધીમો આપતો છે પછી. હેલો. હેલો. હા હા હા હમણાં હમણાં આ શું છે?
હા એક મિનટ હા બંધ થવો દે. હા હવે આવ્યો અવાજ?
હા. તો શામળા તમે કેહો ને.
માનવ આ એકદમ ખોટી વાત છે કે જીમ ફક્ત છોકરાઓ માટે છે, છોકરીઓ માટે પણ એટલું જ છે. કારણ કે અહ છોકરીઓને પણ ફિટ રવાનું એટલું જ જરૂરી છે, જેટલા છોકરાઓને છે. છોકરાઓ તો તો પણ આમ ભાગ દોડ કરે છે આગ કરે છે અને એમને એમને ફિટ થઈ જાય પણ છોકરીઓને એને વધારે જરૂરત હોય છે, એમના બોડીમાં જે હાર્મોન્સ હોય છે એ વધઘટ થતા હોય છે, તો એના માટે એ લોકોને કસરત યોગા જે કઈ પણ કરવું હોય એ લોકો માટે ખૂબ સારું હોય છે.
ઓકે
અને હા તમે હમ હમ, અને તમે કીધું ને એક અંકલ આવે છે તમારા જીમમાં એવી રીતે મારી જીમમાં પણ એક આંટી આવે છે. એમનો છોકરાની જોડે આવે છે એમનો છોકરો લગભગ હશે, આ બાવીસ વર્ષનો. અને એ આંટી બંને જણ સાથે આવે છે અને હું વરસ વરસથી એમને જોઉં છું એમની બોડીમાં એટલો ફરક પડ્યો છે આટીના બોડીમાં અને એમને પણ હવે જીમમાં આવે ને તો બે અઢી કલાક એ જીમમાં વિતાવી દે છે એમને પણ જીમમાં એટલું સરસ લાગે છે અને બધા જ
અમે બીજયે ને અમે ભી દોસ્તાર લોકો એમ સોચે એક કલાક દો કલાક એક્સરસાઇઝ પટાવી મૂ પણ ત્યાં જાય ને તો ત્યાં ખબર જ નહી પડે ટાઈમ કેટલો ક આ ટાઈમ કા નીકળી જાય તમને ખબર જ ની પડે ને એ બંધા મજા ભી આવે બે કલાક બી નીકળે તો અમને કંઈ ઈસુ નથી કેમકે મજા આવે ત્યાં ત્યાંને આપણે એક્સરસાઈઝ કરીને એમ જ એક્સરસાઈઝ કરે ને તો આપણે ફોન ભી કા મૂકી ડે અમને એ બી ની ખબર અમે તો હું એક્સરસાઈઝ કરવામાં જ બધું એમ
એકદમ સાચું કીધું અને તમે જો એક્સરસાાઈઝ કરો છો ને તો એની સાથે સાથે તમારે ડાયટનું પણ ખુબ ધ્યાન રાખ
હા ડાયટનુ બી બો ફોક કઈ છે તમારી વાત હાચી છે ડાયટનુ કેમ કે એક્સરસાઇઝ કરતા રહો તમે ને તમે પછી કઈ પ્રોટીન ઇન્ટટેક તમારું કાબ શે બધું ફાઈબર ન તમે એ બધું ઇન્ટટેક ના લો તો તમારું બોડી એટલું બધું ફરક નથી થાય તમે એવા જ રહો ને મારો એક દોસ્તાર શે એટલે હા હા એ વાત તમારી ભી હાચી ને મને આ ખબર છે બો પહેલાથી કેમ કે મારો દુ જીમ જવાનો મારા દોસ્તારો બધા એમ મને કીધું જ કે જીમ જોઈન કરે એટલે તને પ્રોટીન ઈન્ટેક પેલા લેવા જોઈએ મને એક ઓટ્સ ઓ એ લોકો ડેલી પનીર કે પનીર લેવાનું ને ઈંડા ખાવાના છે તને ઈંડા ખાવાય એઈ લોકો કે મટન એ બધું કે પણ આપણે નોનવેજ ન ખાય એટલે આપણે ઈન્ડએ મટન એ બધું ની ખાઈ પછી પ્રોટીન પઉડર આવે એ બધું એ લોકો કે પણ આપડા એ બધું નહી કરીએ આપણે નેચરલ તરીકે યે છે છે ચણા આવે એ બધું થી આપડે ડેલી નું પ્રોટીન ઇન્ટેક આપણું ટાઈમ કે એમ.
હા, એટલે બધું છે ને આપડે છે ને હરા શાકભાજી છે. ફળો છે દાડો છે, દૂધ છે એવા બધા બ જેમાં પ્રોટીન વધારે હોય ને. એ બધા ખોરાક ખાવાના. અને આ જેે ફાસ્ટ ફૂડ છે તલેળ વસ્તુઓ છે એ ઓછી ખાવાની, અને પાણી પીવાનું ખુબ
આનાથી થોડોક ફેટ હા પાણી તો આપણેે મેઈન છે, પાણી ની પય તો એટલે તમને વર્કઆઉટ કરતા બી તમને બચ એટલે થોડુંક પાણી પી લેવાનું હોય. વર્કઆઉટ કરતા અ, એજ કેવું.
હા સાચું કીધું તમે, અને જો પૂરતું પાણી પીએ ને તો શરીર પણ હાઈડ્રેટ રહે, અને થાક ઓછો લાગે એટલે એ સારું પણ કહેવાય છે અને દિવસ દરમિયાન છે ને સાત થી આઠ ગ્લાસ પાણી તો પીવું જ
એવો જ જો આ ટાઈમ પર તો હમણાં તો આ હમણાં મોસમ એવું છે બાકી તો એવું મોસમ હતું ને તમે કેવો નને કે એટલો પાણી તમને અંદર થી બોડી એમ કે કે ભાઈ પી લે પી લે. પી કેમ કેમ કે હાઈડ્રેટ એવા બ જરૂરી છે.
ખુબ ખુબ જરૂરી છે સાચું કીધું અને જો આજ આજકાલની જે યુવા જનરેશન છે એ લોકો મોબાઈલમાં અને કોમ્પ્યુટરની સામે કલાકો સુધી બેસી રહી છે. તો એના કારણે છે ને એમના ફિટનેસ પર પણ ખરાબ અસર પડે છે. તો એ લોકો હા.
તમે કેવો ન ક કઈ કઈ બોલો તમે બોલો.
એ લોકો પર પણ ફિટનેસ પર છે ને ખૂબ અસર પડે છે, એટલે એ લોકો લાંબા સમય સુધી બેસી રહેવાથી એમનું વજન પણ તમે જોયું હશે કેટલું વધતું જાય છે. અને શરીર પણ છે ને આડ શું બની જાય છે તેથી એ લોકો વચ્ચે વચ્ચે આમ ઊભા થઈને આમ ચાલવું જોઈએ. અગર એમને આમ છે કે મારું કામ ફક્ત આમાં બેસીને જ કરવું છે તો વારે ઘડી થોડું ઊભું થઈ થઈને ચાલ ચાલ કરવું જોઈએ તો એમનું પણ શરીર ફિટ રહે.
એ વાત તમારી હાચી છે એનાથી મેં એસેપ્ટ કરું આમ વાત થી એગ્રી કરું કેમ કે પેલો કે હું એકબાર મોબાઈલ લઈ લીધોરે એ તો પી સી લઈ લીધો કમ્પ્યુટર ગેમ રમ તો બહેર રહે તો પછી બે ત્રણ કલાક તો એમાં જ એ લોકે બેહી રહે. ના જમવાનું ના પીવાનું કઈ નથી. એ લોકો બસ એક ગેમ રમ વાનું એજ છે. પછી એ લોક નું આ ડા કઈ જમવાનું નહી ખાવા નું પેમ્પણ ને પીવાનું નથી કઈ પાણી ભી નહી લે એ કે પાણી ભી નહી પી એમ કરીને એનાથી તમારું તમે જે કીધું કે આળસ આવે એ બધું તમારી વાત હાચી છે.
હા અને હા અને છે ને ઊંઘ પણ ફિટનેસ માટે ખુબ જ જરૂરી છે સારી ઊઘ ના મળે ને તો શરીર થાકેલું લાગે ગે અને કસરત માં પણ આપણને કઈ લાભ નહીિ મળે આપડે જઈયએ ત્યાં તો આપણને આડસ આવે આમ થાય આમ મજા નહી પડે પછી
હા એ વાત તો તમારી હચી જ હ ઓ એમ કે તમને સ્લીપ નહી કરો તમે આઠ આઠ કલાક એમ નોર્મલી જોય તમને સ્લીપ તમારા બોડીને કેમ કે તમે હેવી વર્કઆઉટ કરો એ વર્કઆઉટ કરો તો એનાથી હુ તમારુ તમે પ્રોટીન ભી લઈ લો તો બી કઈ ઇશ્યુ નથી પણ તમારું સ્લીપ બી બોહ જરૂરી શે
જરૂરી છે અને જો કેટલાક લોકો તો ફિટ થવાની શરૂઆત તો કરે છે પરંતુ મતલબ એ લોકો થોડાક દિવસોમાં છોડી પણ દે છે તમે જોયું હશે તો એનું કારણ પણ છે ને એ જ હોય છે કે એ લોકો કો પરીણામ ની જાન રાખતા હોય છે આમ એ લોકો આમ કે હમણાં એક્સરસાઇઝ કરીને મહિનાભરમાં જ રિઝલ્ટ આવે, તો એવું કઈ નથી તમે સખત પ્રયાસ કરશો ત્રણ મહિના ચાર મહિના ત્યારે કશે જાયને તમારા બોડીમાં તમને, રિઝલ્ટ જોવા મળશે. એટલે શરૂઆત નાના પગલા થી કરવાની હોય. છે. રોજ તમે વીસ થી ત્રીસ મિનિટ કરો એક્સરસાઇઝ પછી ધીરે ધીરે.
મારો આ ટોપ આ તમે કીધું તમને મા વાત મા ફ્રેન્ડ ન વાત અરા હાતેજ એ ભી જોઈન કર હતે. તે છ સાત મહિના પહેલા જોઈન કરીને એ ભાઈ એક અઠ અઠ વાડી ભી નઈ આયો અને નીકળી ગયો. કે ચાલે બરોસ નો પેહા ભયરો છે. જીમ ને પછી આવે જ કેમ કે બહ બધાને એમ સુર નહી થાય વર્કઆઉટ ડેલી વર્કઆઉટ ને હમણાં બી આજે બી તમે જો ને એટલે મહિનામાં એક વાર આવી જાય તો બહુ મોટું વસ
બો હા હા ની એ થઈ જાય છે. અબ તમે કન્ટિન્યુ રોજ જશો ને તો તમને મજા આવશે વચ્ચે પછી ભલે તમે એક બે દિવસ પણ આમ રજા લઈ લેશો ને તો તમને આળસ આવવાનું શરૂ થઈ જશે તો આળસને સાઈડમાં મૂકીને તમે પણ છે ને રોજ એક્સરસાઇઝ કરજો. અને હું પણ હવે રોજ એક્સરસાઇઝ કરીશ.
તો વાત તમારી હાચી છે મે આ ટોપિક તમારા તે વાત કરવામાં મને બ ખબ ખુબ આભાર લાગ્યો ને બહ હારું લાઈગુ. તમારા બીજા ટોપિક પર હ અમે પછી ડિસ્કસ કરીએ.
હા હા ચાલો તમારું હા. ચાલ.